હેલો
કેમ છો
હા હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું
બરાબર ઘરે કેમ છે બધું
બધા સારું છે
બરાબર આજે આપડે ચાલો ને કઈ સરસ મજાનો વિષય લઈને એના પર વાતો કરીએ શું કે કેવું છે તમારું
હા બહુ સારું વિચાર છે તમે વિષય બતાવો
આજે આપડે પેટ્રિયાકી વિશે વાત કરીએ શું કેવું છે તમારું
તો બહુ સારું ટોપિક છે
હા જરૂર પેટ્રિયાકી એટલે એવા સામાજિક વ્યવસ્થાક માળખો જેમાં પુરુષોને સ્ત્રીઓ કરતા વધુ સત્તા અને મહત્વ આપવામાં આવે છે
સાચું ઘણા લોકો માને છે કે હવે સ્ત્રી પુરુષ સમાનતા આવી ગઈ છે પરંતુ હજી પણ ઘણી જગ્યા ભેદભાવ જોવા મળે છે ખાસ કરીને ઘરેલુ નિર્ણયો મિલક તાનો અધિકારો અને કાર કીધી ને પસંદગી માં
હા તમે સાચું કીધું. ઘણા પરિવારોમાં હજુ પણ દીકરીને દીકરી કરતા વધુ મહત્વ આપવા અ, દીકરાને દીકરી કરતા વધુ મહત્વ આપવામાં આવે છે.
એ તો સાચી વાત છે. દીકરો પરિવારનું નામ આગળ વધારશે એવી માન્યતા હજુ પણ ઘણા લોકોમાં છે. જયારે દીકરી પર પરિવારનું ગૌરવ વધ ધારી શકે છે. આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે.
હા. જેમ કે જોઓની ક્ષેત્રમાં આપણે જોઈએ તો જેમ કે વિજ્ઞાન, શિક્ષણ, રમત ગમત, રાજકારણ, પછી આપણેે આ નામ શુ છે, વ્યવસાય દરેક જગ્યાએ મહિલાઓ આગળ વધી રહી છે. છતાં ઘણી મહિલાઓને પોતાના સપનાઓ પૂરા કરવા માટે સંઘર્ષ કરવા પડે છે. કારણ કે સમાજમાં કેટલી જૂની માન્યતાઓ હજુ પણ જીવિત છે. જેમકે અ છોકરીઓ મો મોડે સુધી બહાર ન રહેવું જોઈએ. અથવા ઘરનું કામ માત્ર મહિલાઓનું જ છે. પરંતુ ઘરનું કામ તો પરિવાર ના દરેક સભ્યની જવાબદારી હોવી જોઈએ ને.
હા આ તો તમારી વાત બરાબર છે. પિતૃ સત્તા માત્ર મહિલાઓને જ નહી પુરુષ ને પણ અસર કરે છે.
કેવી રીતે?
અ સમાજ મા પુરુષો પણ દબાડ કરે છે કે, તેઓ હંમેશા તા મજબૂત રહે રડવોન નહી. લાગડીઓ વયક્ત ન કરવી. પુરુષો રડતા નથી જેવી વાતો ઘણા જ છોકરાઓના માનસિક સ સ્વાસ્થ્યને અસર કરે છે. એટલે પિતૃસત્તા બંને માટે નુકસાનકારક બની શકે છે.
હા હું સહેમત છું. અ સમાનતા એટલે બન અ બંનેને અ સમાન તકો અને સ સન્માન મળવો. શી ક્ષણ આ અ સમસ સમ્યા નો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. છે જ્યારે બાળકોને નાની ઉમરથી અ સમા અ સમાનતાના મૂલ્યો શીખવવામાં આવે છે. ત્યારે પરિવર્તન શક્ય બને છે.
હા આ વાત સાચી છે તમારી. મીડિયાની પણ મોટી જવાબદારી છે. ફિલ્મો અને ટીવી કાર્યક્રમોમાં સમાજની વિચારસરણીઓ પ્રભાવિત કરે છે. જો મીડિયામાં મહિલાઓને માત ત્ર ઘર સુધી મર્યાદિત બતાવવામાં આવે તો ખોટી સંદેશ જાય છે. અને જો તેમને અશક્ત અને સ્વતંત્ર રીતે રજૂ કરવામાં આવે, તો લોકોની માનસિકતા બદલાઈ શકે છે.
હા કાર્યસ્થળ પર પણ ઘણી વખત લિંગ આધારિત ભેદભાવ જોવા મળે છે કેટલીક મહિલાઓને સમાન કામ માટે ઓછો પગાર મળે છે અને ઘણી વખત તેમની ક્ષમતાઓ પર શંકા કરવામાં આવે છે આ બદલાવ માટે કાયદા સાથે લોકોની માનસિકતા બદલવી પણ ખૂબ જરૂરી છે
હા આ તમારી વાત સાચી છે શું તમને લાગે છે કે નવી પેઢી વધુ સમાનતાવાદી છે
ઘણી હદ સુધી હા યુવાનો હવે વધુ ખુલ્લા વિચાર વિચારો ધરાવે છે કેમ કે સોશિયલ મીડિયા પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક સારું માધ્યમ બની ગયું છે પરંતુ ક્યારેક સશ સોલ મીડિયા પર ગેરમાહિતી પણ ફેલાય છે તેથી માહિતીની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે
હા, તે તો છે. પિત્ર સત્તાનો વિરોધ કરવાનો અર્થ પુરુષોનો વિરોધ કરવો નથી. તેનો અર્થ અસમાનતાનો વિરોધ કરવો છે. સ્ત્રી અને પુરુષ બંને એ મળીને સમાન સમાજ બનાવવા માટે પ્રયત્ન ના કરવા જોઈએ. જ્યારે દરેક વ્યક્તિને સમાન સમાન અને તક મળે ત્યારે, જ સાથી પ્રગતિ શક્ય બને.
હા હું માનું છું. અને તમારી વાતથી સહમત છું, કે પરિવર્તનની શરૂઆત ઘરેથી થવી જોઈએ. જો માતા પિતા દીકરા અને દીકરીને સમાન રીતે ઉછેરે તો ઘણો ફરક પડી શકે છે. બાળકો જુએ છે તે જ શીખે છે. તેથી મોટા લોકોના વર્તનનું પણ મહત્ત્વ છે અંતે સમાનતામાં તો કઈ આમ એક લિંગ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના વિકાસ માટે જરૂરી છે. એક ન્યાયની એક સમાજ અ સમાન સમાજ દરેક માટે લાભદાયક છે. અને એ માટે દરેક વ્યક્તિએ પોતા પોતાનીથી શરૂઆત કરવી જોઈએ નાના નાના બદલાવ થી જ પરિવર્તન આવી શકે છે. શું તમને લાગે તમને એવું નથી લાગતું કે ઘણી વખત લોકો કહે છે, કે પિતૃસ્વતા હવે, ખતમ થઈ ગયું છે શું તમને એવું લાગે છે.
સં પૂણ રીતે નહી ઘણા ક્ષેત્ર માં સુધારો થયો છે. પરંતુ, હજુ પણ ઘણી જગ્યાએ તેનો પ્રભાવ જોવા મળે છે.
ઉદાહરણ તરીકે
પોતાના કપડા મિત્રતા અથવા કારકિર્દી વિ છે. ના નિર્ણયો લેવા માટે વધુ પ્રશ્ન નો સામનો કરવો પડે છે. જયારે છોકરાઓને ઘણી બાબતોમાં વધુ સ્વતંત્ર આપ આપવામાં આવે છે. આ તફાવત નાની ઉંમર થી જ શરૂ જ થઈ જાય છે. છે.
હમ્મ, હા, ઘણી વખત દીકરીને કહેવામાં આવે છે. કે તું તારા તું તો પરાયો પરાયા ઘર જવાની છે. અને એજ વાત તેના આત્મવિશ્વાસ પર અસર કરી શકે છે.
હા તે તો છે. કેટલીક છોકરીઓ પોતાના સપનાઓ છોડીને પરિવારની અપેક્ષાઓ પૂરી કરવા લાગી જાય છે. જ્યારે, દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા મુજબ આગળ વધવાની તક મળવી જોઈએ, મને લાગે. છે. કે શિક્ષણ સૌથી મોટું હથિયાર છે. શિક્ષણ લોકોની વિ ચારસરણી બદલી શકે છે. પરંતુ માત્ર શા શાળા પૂરતી નથી ઘરમાં પણ સમાનતા શીખવી જોઈએ.
હા એ તો તમે વાત સાચી કીધી જો દીકરો અને દીકરી બંને ઘરકામ શીખવવામાં આવને આવે, તો જવાબદારીની સમાન સમાન સમજ વિકસે ઘણી વખત લોકો કહે છે, કે નારીવાદ એટલે પુરુષો સામેની લડાઈ એ સૌથી મોટી ગેરસમજ છે. નારીવાદ ન મૂળ અર્થ સમાન અધિકાર છે. એટલે કે સ્ત્રી સ્ત્રી અને પુરુષ બંને સમાન તક અને સન્માન મળવો અ કોઈને નીચું બતાવવું, એ નારી વાત નથી પિતૃવ પુરુષ નો પણ નુકસાન પહોંચે. જી શકે છે. મારા ખ્યાલથી તો
હા, સમાજ પુરુષો પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે. છે જેમ કે હંમેશા કમાણી કરવી લાગડીઓ ના બતાવી અને કમજોર ના દેખાવ જેના કારણે ઘરના પુરુષો પોતાની સમસ્યા વિશે ખુલ્યા વાત કરતા નથી એટલે સમાનતા પુરુષો માટે પણ ફાયદાકારારક છે.
ચોક્કસ જે. જ્યારે દરેક વ્યક્તિ પોતાની ઓળખ અને પસંદગી પ્રમાણે જીવી શકે ત્યારે જ સાચી સ્વતંત્રતા મળે છે શું કેવું છે તમારું.
હા અહિયાં કાર્યસ્થળ પર મહિલાઓને ક્યા પડકારોનો સામનો કરવો પડે છે.
હા ઘણી વખત તેમની ક્ષમતાને ઓછું અંકવામાં આવે છે અથવા નેતૃત્વની ભૂમિકાઓ માટે યોગ્ય માનવામાં આવતી નથી છતાં આજે ઘણી મહિલાઓ મોટી કંપનીઓ અને સં અને દેશનું નેતૃત્વ કરી રહી છે તેમની સફળતા સાબિત કરે છે કે ક્ષમતા લિંગ પર આધારિત નથી.
હા તે તો સાચી વાત છે. સમાજમાં પરિવર્તન લાવવા માટે માટે શું કરવું જોઈએ.
અ જો સમાજમાં પરિવર્તન લાવવા માટે આપણે સૌ પ્રથમ તો પોતાની પોતાના અંદરની પૂર્વગ્રહણો ઓ ઓળખાવા જોઈએ અને પછી તેમને બદલે પ્રયાસ કરવો જોઈએ નાના નાના લાવ પણ મોટી અસર લાવી શકે છે જેમ કે દીકરીને પણ દીકરા જેટલું જ પ્રોત્સાહન આપવું અથવા ઘરકામની જવાબદારી બધામાં વેચવી એ ટાઈપ
હા તે તો સાચી વાત છે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દા પર ઘણી ચર્ચાઓ થાય છે કેટલીક ચર્ચાઓ જાગૃતિ ફેલાવે છે તો કેટલીક વખત લોકો વચ્ચે વિવાદ પણ થાય મહત્વું અને છે કે ચર્ચસ સન
મારે આશા છે આજના યુવાનો ઘણા સામાજિક મુદ્દાઓ વિશે વધુ જાગૃત છે પરંતુ હજુ પણ ઘણું કામ બાકી છે કારણ કે માત્ર કાયદા બદલાવથી જ વધુ બદલાવતું નથી માનસિક બદલાવ પણ સૌથી જરૂરી છે.
હા હા તમારી વાત સાચી છે.
તો ચાલો પછી આપડણે મળીને વાતો કરીએ.
હા હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.